હ.
કેમ છો મજામાં.
બસ અમે એકદમ મજામાં હતામે બોલો તમે કેમ છો.
હું પેલા મજામાંતો હવે નથી.
કેમ.
આજે બપોરે હું બહાર ગયેલો હતો.
બરાબર.
બહાર તો મને ઘરે આવતાતા હું લગભગ મને એ રસ્તેથી ઘરે આવતા મને પાંચ મિનિટ થાય
હમ્મ.
આજે હું એ રસ્તેથી ઘરે આવતો હતો જ્યાંથી મારોવા આવવાન જવાનો રસ્તો છે. ત્યાં એટલો બધો. તો ટ્રાફિક ને કઈ અકસ્માત માત સર્જાયેલો હતો. અને એટલો બધો ટ્રાફિક હતો કે જેની વાત ત મને અડધો પોણ કલાક સુધી મને ટ્રાફિક ઉભો બોલો મ
એટલે સેનો ટ્રાફિક હતો
એ કોઈક જગ્યાએ અકસ્માત થઈ ગ્યો હતો એના કારણે લોકો એમ્બ્યુલન્સને બધી આવેલી હતી ને તમે જુઓ કે શહેરની મોટામાં મોટી સમસ્યા એ છે ટ્રાફિક તમે જુઓ તો આ વિષય પર આપણું શું કહેવું છે.
પ હું આના માટે જ તમને ફોન કરે છે કે આપડી હું આના વિશે કેહેવા માંગીશ કે આપણ ટ્રાફિક અને શહેરની જે સમસ્યા તમે આ જે કીધું દિવસે ને દિવસે વધતી જાય છે તમે કીધું. કે હમણાં મારે આવતા જે પાંચ મિનિટ થાય એમાં ખૂબ વધારે ટાઈમ લાગ્યો તો આનું હું મેન કારણ કહીશ મ તો આપણા શહેરોમાં દિવસે ને દિવસે વાહનોની સંખ્યા ઘટવાને બદલે વધતી જાય છે તેના કારણે શું ટ્રાફ. સર્જાય છે અને આ ટ્રાફિક સર્જાવાના લીધે તમે જાણો તો આપણા ત્યાં પ્રદુષણની કેટલી સમસ્યા છે આ પ્રદુષણની સમસ્યા તમે જોશો દેશમાં દિવસે ને દિવસે વધતી જાય છે તેનું મુખ્ય કારણ આ બધા વ્હીકલો જ છે. અને આ પ્રદૂષણના કારણે આપણા શહેરમાં ટ્રાફિક ખૂબ વધારે જોવા મળે છે અને ટ્રાફિકની સમસ્યા બીજી એ છે કે તમે જોશો ને તો બધાના પર્સનલ વ્હીકલ આવી ગયા છે પહેલાંના સમયમાં તમે જોશો કે. ટનોમાં બસોમાં લોકો મુસાફરી કરતા હવે બધા પોત પોોતાની ગાડીઓમાં ખુદ ને લઈ નીકળી જતા હોય છે જેના કારણે ટ્રાફિક વધે છે તમે જોશો કે હવે બસોમાં ટ્રેનોમાં એટલી ભીડ તમને જોવા નહી મળે. એટલે લોકો બસ મેટ્રો ટ્રેન એ બધે વાપરવાની જગ્યાએ પોતાના ખુદના વ્હીકલો વાપરવા લાગે છે જેનાથી રોડ.
બિલકુલ બિલકુલ સો ટકાની તમે વાત કરી કે ટ્રાફિકની સમસ્યા તો અમુક લોકો. લોકો તો જાણી જોઈને ટ્રાફિક જામ કરે તમે જુઓ કે અમુક લોકો તો એવી રીતે ગાડી ચલાવે છે તમે એક વસ્તુ જુઓ કે અમુક લોકો તો એવું કરે છે કે એક કામમાં એ લોકોના. બટૂથ ઈયરફોન નાખેલા હોય ને એ બાજુ ગાડી ચલાવતા હોય હવે તમે બ્લુટૂથમાં તમે મોટા જે ગીત સાંભળતા સાંભળતા તમે ગાડી ચલાવો અને ફૂલ વોલ્યુમ પર ગીત વાગતું હોય ને તમે હાના વડે હોર્ન મારે તો તમને હોર્ન નહીં સંંભળાય ને પછી એને કારણે અકસ્માતથી મો. થી સમસ્યા સર્જાય એટલે તમે એવું જુઓ કે ભાઈ તમે અમુક લોકો તો જાણી જોઈને હોર્ન મારીએ તેમ છતાં બ લોકો હોર્ન સાંભળતા નથી અને જાણી જોઈને ટ્રાફિક રોકે જાય અનેને ટ્રાફિકની સમસ્યાથી આપણે જે કોઈક સ્થળે જવું હોય એ સ્થળે આપણે. આપણે સમય કરતાં ખૂબ મોડું પહોંચા છે ટ્રાફિકની સમસ્યા તમે જુઓ કે આજકાલ તો એવી એટલી બધી છે કે તમે પહેલાં ભરૂચમાં જે તમે જુઓ કે પહેલાં આપણે ભરૂચના જે મોટો હતો બ્રિજ એના પર તમે ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી ટ્રાફિક જામ રહેતો હતો એને. કારણે જે છે આપણે જે કોઈક સ્થળે કામ કામથી જવું હોય તે આપણે ચાર પાંચ કલાક વહેલાં નીકળવું પડતું હતું જેથી ભરૂચના બ્રિજ પર જે ચાર ચાર પાંચ પાંચ કલાક ટ્રાફિક જે જામ રહેતો હતો એ જે છે એને આપણેો સામનો કરવો પડતો હતો પણ હવે તમે જુઓ કે એ સમસ્યા. ત્યાં ધીમે ધીમે દૂર થવા લાગી છે અને આપણે જે પહેલાં ચાર પાંચ કલાકનો ટ્રાફિક જામ રહેતો હતો એ ધીમે ધીમે ઓછો થતો જ્યારે ખૂબ કલકાલી લગભગ ટ્રાફિક જે બાજુઓ કે દસથી પંદર મિનિટ જ એ ટ્રાફિક જામ રહે છે એટલે ભરૂચનું જે બ્રિજ જે છે એને હવે વ્યવસ્થા. નથીથી કરીને એક વજા પહેલાં જે એવું હતું કે ટ્રાફિક ખૂબ જામ રહેતો હતો એને કારણે ખૂબ સમસ્યા સર્જાાઈતી હતી ટ્રાફિકની.
હા આ તમારી વાત સાથે હું સહેમત છું. કારણ કે એ ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ છે ખાલી એ ભરૂચમાં પણ તમે બાકી બધા જે. શહેર છે ખાસ કરીને અમદાવાદ છે. મોટા મોટા શહેરો છે. અમદાવાદ સુરત છે પછી નવસારી વલસાડ ઘણા બધા છે ત્યાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જોવા મળે છે કારણ કે એટલા બધા વ્હીકલો દિવસે ને દિવસે તમે જોશો તો વેચાઈ રહ્યા છે લોકો. બસ અને ટ્રેનમાં મુસાફરી ના કરવાના બદલે પોતાના વાહનો લઈને નીકળી રહ્યા છે જેના કારણે ટ્રાફિક અને શહેરની સમસ્યા વધતી જાય છે અને તમે જે વાત કરી કે ભરૂચમાં જે બ્રિજ લાંબો નવો બન્યો. તેમાં બી હું એવું માનતો હોઈશ કે તેમાં ઘણા બધા વૃક્ષો કપાઈને નવા નવા રોડ બને છે કારણ કે આટલા બધા વ્હીકલ વધી ગયા છે પ્લસ એટલે આટલા વાહનોનું પોલ્યુશન અને વૃક્ષો કપાવ એટલે આ શહેરમાં ભવિષ્ય. જેમાં ખુબ ગંભીર પરિસ્થિતિ સર્જાવાની છે.
બિલકુલ સો ટકા અને તમે અત્યારે જુઓ કે મોટાભાગનો ટ્રાફિક તમે જોુઓ કે જે પેલા ટ્રક વપરાપરાેલા હોય છે મોટે મોટે ટ્રક એ ટ્રકને કારણે. એક તમામાં મોટો ટ્રાફિક જામની સમસ્યા. સર્જાય છે કારણ કે એક તો ટ્રક એટલી મોટી. ખટી તમે જોુ કે વજનદાર હોય છે જેને કારણે ટ્રકમાં જે ભરેલો સામાન જે છે એ ખૂબ વજનદાર જેને લોકો ટ્રકનો ઉપયોગ કરે છે એ ટ્રક જો રસ્તામાં આવી જાયને તમે એને કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધારે સર્જાય છે એટલે બીજી બાજુ કે જુઓ કેમ. અમુક લોકો જાણી જોઈને ટ્રાફિક જામ કરે છે કે તમે જુઓ કે મેં આગળ વાત કરીને તેમ કે લોકો ગીતો સાંભળતાં સાંભળતાં ટુ વ્હીલર ચલાવતા હોય છે પછી એમને હોર્ન નહીં સંંભળાય તો પછી આપણે કોઈ માણસ આમેથીી હોર્ન મારી મારીને. થાકે તેમ છતાં બી લોકો પોતાની ધૂનમાં મસ્ત કાનમાં બ્લુટૂથ નાખીને ગીત સાંભળતા સાંભળતા ચલાવતા હોય છે એના કારણે અકસ્માતની સમસ્યા સર્જાય છે આ વિષય આ વિષય પર તમે શું કહેવા માગશો.
હમ આ. આ વિષ પર જ વાત કરવાનો હતો કારણ કે. તમે જે કીધું કે અમુક માણસો બ્લુટૂથ કાનમાં વાપરીને વાહનો ચલાવતા હોય છે અને એમને એવું જ લાગતું હોય છે કે આ મારા પપ્પાનોો જ રોડ છે કારણ કે એ લોકો એવી રીતે. તે ચલાવતા હોય છે જેના લીધે પોતાનો જીવ બી જોખમમાં મૂકે છે બીજાનો જીવ બી જોખમમાં મૂકે છે પ્લસ ટ્રાફિક આટલો વધે છે જેનું મુખ્ય કારણ એમ મેન તો અકસ્માતો ના લીધે હોય છે તમે આપણા કોઈ બી ભારત. દેશમાં કોઈ બી રાજ્યમાં જોઈ લો તમને અકસ્માતની જે સંખ્યા છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળશે ઘટવાની જગ્યાએ એનું મુખ્ય કારણ આ ટ્રાફિકની સમસ્યા એનું મૂળભૂત કારણ છે કારણ કે દિવસેને દિવસે. વ્હીકલો વધવાના છે તો રોડ વધશે અને રોડ વધવાના લીધે અકસ્માત વધવાના જ છે કારણ કે અકસ્માત ના લીધે તમે જોશો કે હાલમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને કેટલાને ગંભીર ઈર્જા ભી થઈ. એટલે આ ટ્રાફિકની સમસ્યા અને શહેરની સમસ્યા દિવસે ને દિવસે ઘટવાની જગ્યાએ વધતી રહી છે.
તમે જુઓ કે શહેર કરતા ગામડામાં તમે જુઓ ગામડામાં ખૂબ ઓછો ટ્રાફિક જેમ કે તમે જુઓ કે નહીંવ જ જોવા મળે છે ગામડામાં ટ્રાફિક જોબ જોવા નથી મળતો પણ આ મોટાભાગના શહેરની જ ટ્રાફિકની સમસ્યા હોય છે તમે તમે જુઓ કે ઇલેક્ટ્રિક વાહનો આવી ગયા છે. ઇલેક્ટ્રિક વાહનો માટે જો કે મોટા ભાગનો એમાં અવાજ નથી આવતો એના કારણે જ સામેથી જે વાહન આવતું હોય તો સમજી લો કે તમારી પાસે એક. પીવા જાય ને સાંળ્યભર ઇલેક્ટ્રિક. વાહન આવતું હોય એનો વોઇસ તમને આવતો નથી એના કારણે પણ અમુક વખત સર્જાઈ શકે. કે એવું એવી શક્યતા ઓછી બને પણ અમે હવે એ માટે તો તમે જુઓ કે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વસ્તી રહી છે એમાં માટે આપણે ક કરી શકવાના છે નહીં હા પણ સરકારને આપણે એક વિનંતી કે રોડ જે છે એ થોડા લાંબા બનાવવા જોઈએ. એ ટ્રાફિકની સમસ્યા ખૂબ ઓછી સર્જાઈ અને લોકોને જ્યાં જવું છે જવા માટેની સરળતા રહી.
હું ટ્રાફિકની સમસ્યા જે સર્જાય વધતી દિવસે દિવસે વધતી જાય છે એના પર એક વસ્તુ કહેવા માંગીશ કે જે આપણા રોડના જે બનાવવાનો જે કોન્ટ્રાક્ટ આપે છે એ બધા જે સૌથી ઓછા પૈસામાં બનાવે. ને એમાં આપે છે એટલે એના લીધે રોડ બી એકદમ લો ક્વોલિટી ના બનતો હશે તમે જોશો કે એક બી રાજ્ય એવું નહીિ હોય કે જ્યાં વરસાદ આવે અને ખાડા ના પડે તમે દરેક રાજ્યમાં ખાડા એટલા પડે છે જેના લીધે ઘણા બધા અકસ્માત. ટાફિક સાય છે અને જે પહેલા રોડ આપણે બનતા હતા એ હવે એવા મજબૂત પાક્કા હવે તમે જોશો દિવસે ને દિવસે બ્રિજો તૂટવાના તમને સમાચાર મળે છે એટલે એના લીધે ટ્રાફિક તમે જોશો એટલે બધો પ્રવાહ એક રોડ પર આવે છે અને એ એક જ રોડ પર આવવાને લીધે અકસ્માત ટ્રાફિક બધું જોવા મળશે કારણ કે લોકોને જે રસ્તો હતો એ તમે બંધ કરી દેેશો નવો બ્રિજ બનાવવા લાગશો તો આ સમસ્યા સર્જાવાની છે એટલે હું સરકારને તો છેલ્ એ વિનંતી કરીશ કે તમે રોડ બનાવો ભલે પૈસા વધારે આપો પણ રોડ સારો બનાવો કે જે ચાલીસ હજાર વર્ષ સુધી એમાં ખાડા ના પડે ને વાહનો આરામથી પસાર થઈ શકે
બિલકુલ એ તમે બ્રિજ તૂટવાની વાત કરી એના પરથી મને એક એક મને ઘટના યાદ આવી તો બે વર્ષ પહેલાં મોરબીમાં કે કશે એક ઝૂલતો બ્રિજનો બ્રિજ હતો એ બ્રિજ એ એ બ્રિજ તૂટી ગયો હતો
હા સાચી વાત છે અને આવા એક બ્રિજ નહી તમે વર્ષોમાં વર્ષોમાં કેટલાય બ્રિજ તૂટતા હોય છે અને એના લીધે ટ્રાફિકની સમસ્યા ઘટવાને બદલે વધે જ છે કારણ કે સરકાર એવા મજબૂત બનાવતી જ નથી કે કોઈ એના પર ટકી શકે એના કારણે આ બધું થતું હોય છે
એટલા તો હું એ જ કહીશ કે તમે જે આપણે સરકારને વિનંતી કરી કે તમે રોડ થોડાક કોળા બનાવો અને લાંબા બનાવો અનેને જે તમે રોજ તમે રોડ જે બનાવો છે નવો બ્રિજ નવા નવા બનાવો છેો પણ એક એવો પરર્મનન્ટ બ્રિજ બનાવી દેવો કે જેને કારણે લોકોની ટ્રાફિક ની સમસ્યા ખૂબ ઓછી સ્થરે જાય અને બીજું કે તમે થોડુંક જે આજે અકસ્માત જે થાય છે શના કારણે થાય છે એની તમે સમસ્યા વિશે તમે તમે જાગૃત રહેવો એ અને અને એની સામે કેવા કડક પગલાં લેવા જોઈએ જે આ લોકો તમે વાત કરી બ્લુટૂથ નાખીને વાહન ચલાવે છે એ એ એવા લોકો વ્યક્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહી થવી જોઈએ કે બીજી વર એવ ધ્યાન રાખે
એટ બસ મુવી લ કે તમારી સાથે વાત કરવામાં ખુબ આનંદ આવ્યો અને આપણે બીજા નવા ટોપિક સાથે મળીશું
ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આપનો ધન્યવાદ